હા અવાજ આવે છે ને
હા આવે
તો આજે આપડે હેને જવાનો વિશે વાત કરીએ બરાબર આપદઈ દેશમાં જે સરદ ઉપર કામ કરે છે એના વિશે આપણે વાત કરીએ બરાબર ને
હા બરોબર સારું કેવાય એના વિશે વાત કરીએ ને તો
બોલો એના વિશે શું તમે કહેવા માંગો છો
હા તે જોવ નહ જવાનું બિચારે કેટલા સરહદ ઉપર રહીને આપણા માટે રક્ષા કરે છે આપડે ઘરે બેઠા આરામ કરીએ મોજ મસ્તી કરીએ એ લોકો બિચારાતા તડકો હોય કે ગમે તે વરસાદ હોય કે ગમે તેય શિયાળો હોય ઠંડીમાં ત્યા આગળ બીચાર ફરતા હોય છે વજન લઈ લઈ ફરતા હોય ને બિચાર ને બધું હોય અને એક નજરે આમ ફરતા જો વીચારે કોઈ દુશ્મન આવે કે નથી કે નનું ધ્યાન રાખે
હા એ તો વાત સાચી આમ તો એમનું ગામ હો પણ હવે શું એ ચાહે કે આપડે પરિવાર થી આપડણે જો અઠવાડિયા માટે બહાર હોઈએ તો આપડે કક થતું હોય તો એમને તો આખી જિંદગી એવી રીત કાઢવાની હોય છે કે ત્યા ત. બારને બાર અને એ ખાવાનું પણ ઠેકાાવું ના ખાવાનું મળે ના મળે અને ત્યાં બેન તળકામાં ઊભું નહી એવું પડે એમા વાત તો સાચી જ છે પણ હવે શું કરે. કાકે એમની જોબ જ એવી થઈ ગઈ છે. કે હવે એજ કરવાનું એ કઈ નઈ કરવાનું.
હા પણ એને આપણે એનો પરિવાર વિશે વિચારીએ તો કેટલું પેલું થાય. એક દીકરો હોય ને જ ત્યાં આગળ હોય લક્ષણમાં બરોબર તો કેટલું દુઃખ થતું હોય તો ખુશી પણ એ લોકો થતી હોય કે મારો દીકરો એ દેશ માટે આ લડાઈ કરે છે ત્યાં.
હા એટલે એમને એમને ગર્વ હોય કે. કે એમ મારું છોરો અહિયાં છે છોકરી અહિયાં છે કે. પણ એમને એમ હોય પછી એ એવું ના વિચારે પાછો આવે ના આવે. કાયકે હવે એમને ખબર હે કે આ બધું. દ દેશ ના માટે હોય એટલે બધું. ગોળી વાગીને ક્યાં પણ થાય તો એ શહિદ પણ થઈ જતા હોય તો એ બધું વિચારતા નથી. કારણ કે એમનેને ઈજ કરવાનું હોય પેલા થીજ.
પણ મને તો બહુ વિચાર આવે હો. મારો દીકરો જતો જાય તો હું તો ના મૂકુ મને તો બહુ ટેન્શન આવી જાય.
કે હું તો બીજા ચ ટીવીમાં જઉું તો મન તો બહુ દુઃખ થતું હોય. ટેન્શન આવી જાય કે બિચારે જો ને એ શહીદ થઈ ગયો એને ઘરના નુ શું. હશે હું બહુ વિચારું ઈ.
બધા ને એવું થતું જ હોય બધાને હવે. પોતાને એક ને એક છોકરા હોય કે એક હોય બે હોય કે ત્રણ હોય. હવે એનું મહત્વ તો હોય જ ને પણ હવે એમને કામાંજ એવું હોય એટલે શું મારી શકે પણ હવે એવું ને એવું આપડે જોતા હશુ કે હવે આપડે હા એ તો વાત હાચી હે. અને તો આપડે જોતાશું કે આપડે અહિયાં ઘરે જોઈએ ને અમુક વારે. એક્સિડન્ટ જેવું થતું હોય તો આપણે હવે બધા જતા રહેતા હોય. તો હવે આ તો એને સારા કામ થી જતા રહ્યા હોય ને. એટલે તો એમના માટે સારી માત જ કેહેવાય છે.
હમ.
અને અત્યારે એમને આવા નો ને. આજ અવાનુંમ એ કિટલી સારી. એનિંગ પણ આપવામાં આવતી હોય. અને પછી એ સારું એવું કામ કરતા હોય છે.
હા એ લોકો તો ભૂખ્યા રાખીને પણ ટ્રેનિંગ આપતા હોય કે ભૂખ્યા કેવી રીતે રેવું. ઘાસ ને કેવી રીતે પેલું કરવું હોય ને એ બધું. જંગલો મકાનો ઉપર દોડવું એ બધું હોય ને. એ વાગેલું હોય ગોળીઓ વાગતી હોય તો બી.
અન્ન બનાવવાથી માંડીને. હા એજ ને ખાવાનું બનાવવાથી માડીને બધું જ એમને જાતે કરવારનું હોય છે.
હમ્મ, ના રણમાં રહેવું એટલે કેવું છે આ મુશ્કેલ કામ એટલી ધૂપ હોય એકદમ તડકો હોય નેમ ધૂળ ઉડતી હોય એકલી તો બિચાર ત્યાં ત્યાં પેલા હોય ગરમીમાં એ લોક
હા એજ એ તડકો ની બધું વધારે હોય એટલે બ જેમને થોડીક તકલીફ તો થાય જ. ને કેવાય આપડે જે થોડી વાર માટે તડકામાં ઉભા હોઈએ તો કેટલી ગરમી લાગતી હોય છે અને આપડે ન ફેન એ સી ને એ બધી સગવડો પણ હોય એમનેથી પહેલેથી ટ્રેનિંગ જ એવી રીતે આપવામાં આવતી હોય છે કે ને હમ્મ ધારો કે પાણી ડૂબાડેલું હોય કાદવ હોય
હા પાણી વગર પણ કઈ રીતે રહેવું એ પણ એમને બનશે
હા એજ ને કાશ્મીર ની અંદર ને એ બાજુ હોય ને તો બ-બરફ ને બધું પડતુ હોય ને એવું એવાની અંદર પણ રહેવાનું હોય છે.
હા હોય છે એ લોકોને વિચારે છે હા હમ્મ.
ઠંડી ની કપડા પણ ના પહેરવાના હોય. ખા ના નબડા એમને મન કેવાનું હોય હવે આપડે જો થોડી ઠંડી વાય જો એમને ઊભા હોઈએ ને તો આપડી એમાં નારાધન હ ન હરી જઈ ને એવું થતું હોય તો આ તો બધું હવે એટલું બધું થઈ ગયું છે ને એમને બધી ટ્રેનિંગ જ જેવી આપવામાં આવતી શરીર એમને પહેલેથી મ-મ-મજબૂત અજ હોય એમને કઈ થતું પણ નથી પછી.
હા તે મા બાપ ને વિચાર ને કેટલું હ કાઠા કેટલા કેવાય કે દીકરાનું મુ કે ત્યાં આગળ એમ લડાઈ માટે
અને પાછું પહેલેથી જ એમનેને બધું સમજવામાં આવતું હોય છે. કે જો તમે આની અંદર જો આવશો જવાન ની અંદર જો ત બનવું છે જવાન તો બન ફરી તમને ઊઘવાનું નને તમારે પરિવાર ને બધું છોડવું પડે અહી કે અમને સવારે વહેલા ઉઠવાનું હોય ચાર વાગે ત્રણ વાગે અને જો આવી તો કોઈ ટ્રે-ટ્રેનિંગ અંદર હોય ને તો પછી ઊંઘવા પણ નથી મળતું અમુક વખત. અઠવાડિયા સુધી જાગવાનું જ હોય આખો દિવસ હમ્મ રાત હોઈ કે દિવસ હોય ચોવીસ કલાક એને ઉભું જ નેવાનું અને અમુક વાર ખાવાનું પણ નથી મળતું.
હા રાતની નોકરી હોય તો એ લોકોને તો ઊઘવાનું હોય જ નહી રાત્ર એટલે જાગવું પડે એ લોકોને એવી રીતે ટ્રેનિંગ આપે. કે ક્યારે દુશ્મન આવે રાતે તો આમ દેખાય જાય એવી રીતે આ કેવી રીતે ધ્યાન રાખવું. એ બધું હોય એ લોકોનું.
અને આપડે થોડી વાર માટે કઈ બેસવા પણ મળતું હોય એમને એ પણ ના હોય. એ ચોવીસ કલાક ઊભું જ રેવું પડે. ને થોડી વાર માટે બે ને બધું થઈ જાય તો આ આઘું અમને સાચો ઉભા એટલે બધી એની ટ્રેનિંગ જ આપવામાં આવતી હોય. અને આપડે એમને જોઈને શીખવાની જરૂર હૈ. કે એમને કેવું એમના સમય નું પાલન કેવું કરતા હોય. કેરે ટાઇમે એમને કામ કરી દેવાનું એવું બધું અને આપડે કેવું આપડે બધું
જોયેલા છે ઈતો બખતર લઈ ને બંધુકાક માં લઈ ને ફરતા હોય ને મેં જોયેલા છે સાચે
તો એમ દયા આવી જાય બિચારાને તો જો મને એમ થતું કેઈક આખું ખાવા કે શું એવું કઈ
હ
એ લોકો આપણ ને કશું એ લોકો એ લોકો લે નથી એમ કે કઈક હશે કે હા ના લે લોકો વિશ્વાસ પણ ના કરે કોઈ ના હાથનું કઈ જમવાનું પણ લે એ લોકો ખુબ દુશ્મન હશે તેમ સમજે ને લોકો.
હા એ તો વાત સાચી અને એ પાછું એમને એમને અંદર અંદર હોય ને તો પણ કોઈનો પર નિશ્વાસ ના કરે આમ બધી વસ્તુ એમને ટ્રેનિંગ મા એમને સમજાવામાં આવતી હોય કે એવી રીતે આપડે સાવચેતી રાખવી ને આ બધું કરવું. અને કોઈ પણ આવે તો કેવી રીતે એમને હેન્ડલિંગ કરવું એ બધું સમજવામાં આવતું હોય છે. અને ખાસ કરીને એ એમનો આપડો જે આપ દેશનો જે રાષ્ જે ધ્વજ છે એમને કેટલું બધું સન્માન કરતા હોય છે. અને આપડેને ફાટી જાય તો ફેંકી દઈએ અને એમને ફેકતા હોઈએ અને જો કોઈ એ જો ફેકેલો હોય તો આપડે એમને એને ઉપાડતા પણ નથી એને પગ પણ મુકતા હોય છે નકોને આમ બધું ના કરવું જોઈએ.
હ આપડો રાષ્ટ્રીય ધ્વજ છે ને એતો? સન્માન છે એ રી તનું કરી આપે બધાને તો રાષ્ટી ગીત
અને એવા કેટલા પણ લોકો છે. કે એવું પણને મીડિયમ મને કેતા હોય કેમ નડી મનાવતા હોય કેને જો મોદન પૈસા આપુ તો પૈસા નહી કે ભાઈ રાષ્ટ્રધ્વજ અમુક લોકો એવા પણ હોય છે કે જે પૈસા ને મહત્વ વધારે આપતા હોય અને રાષ્ટ્ર ધ્વજ નથી લેતા. એટલે અમુક લોકો આપડી દેશની અંદર એટલા બધા ખરાબ છે. કે જેને આપડે
બધા લાલ ચુ હોય છે બધા એમ કે પૈસાની પડી હોય છે એવું. હમ બરોબર.
અને અમુક તો એવા પણ છે આપણા દેશની અંદર કે જેને નાગરિકો છે ને જ્યાં બધા કે મનાવતા હોય ને જે હોટલો વાળા ને બધા એમને બોર્ડ પણ મારેલા હોય કે જે જવાનો આવે તો એમને અમે ખાવા મફતમાં ખવડાવસુ મતલબ કશું નહી લઈએ પૈસા અને અમુક લોકો તો પૈસા એમનેમ આપી દેતા અને જો હાઈવે ઉપર જો જતા હોય ને એમને કે પહોંચાડવા હોય ને એમનું કામ અધુરુ મૂકી ને ઈ એને એમને ઈ એમના એલે એમની જે જગ્યાએ એમને સુધી અએમને પહોંચાડી જતા પછી ટાઈમ ઓછો બગડેની આપડે દેશના માટે જ કરતા હોય છે.
હા એટલું તો હા એટલું તો આપડે કરવું પડે ને કામ તો બરોબર છે એ તો ઘણા લોકો તો નથી કરતા હોતા એ બધું. હા આપણા દેશ માટે જ છે ને એ બધું આપણેે ઘરે શાંતિ થી સુઈએ છીએ. પ્રોગ્રામો મનાવે છે એ લોકો દેશ માટે ઊભા હોય સરહદ ઉપર બીજા લડાઈ કરતા હોય. આપણે શાંતિ થીવ હોય ઘરે એન્જોય કરતા હોય. એનો પણ પરિવાર છે ને બીચારાવાનો- -
અને જે પંદરમી ઓગસ્ટ ના બધું જે આપડ આર થતા હોય. તો એનામાં પણ એમને એમને સન્માન ને બધું કરવામાં આવતું હોય છે. આપડે એટલા બધા લોકો છે કે આપડું જે રા્ટ છે. તો આપડે એને ઊભું રહીને ગાવાનું હોય ન કોઈ એવાય- - ને ઉભા નથી જતા. મોબાઈલ મોબાઈલ ની અંદર જ જોતા હોય ને એવું. નડતા હોય ચાલતા હોય હોય
ખબરે નથી હોતી કે રાષ્ટ્રગીત શું છે એ પંદરમી ઓગસ્ટે શું છે એ ચાર લોકોને તો એ પાંચ દિવસ યાદ નથી રહેતો એ લોકોને
હા એટલે જ ને લોકોઈ બધું સમજતા જ નથી.
તો અને આપડે તો ટીવીમાં જોઈએ એ ના કરી ટીવી ચાલુ કરીને આપણે જોતા હોઈએ બધુંયે કે કેવી રીતે પેલું થાય છે પંદરમી ઓગસ્ટ મનાવે છે રાષ્ટ્રધ્વજ ફરકે
સ્કૂલ માં પણ હોય છે ને પ્રોગ્રામ બધું હોય તો ઘણા તો સ્કૂલે પણ નથી જતા એ કોન જાય એના માટે એમ અમે તો જતા બધા એ દિવસ મજા આવે ઉલટાની પંદરમી ઓગસ્ટ હ ચલો
ઓકે બાય.